તો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો?
હુ મજા છું તમે કેમ છો
હા, હું પણ મજામાં છું ને અમારા ઘરે પણ બધા મજામાં છે. હું તમારી સાથે મા વાતચીત કરવા માંગુ છું એટલે કે હમણાં જે હમણાં હાલની જે પરિસ્થિતિ ચાલી રહી છે. એટલે કે હમાણાં તો ચોમાસાના સિઝન ચાલી રહ્યું છે. મારે જે બધી ઋતુઓ વિશે તમારી સાથે વાતચીત કરવી છે. જેમ કે ગરમી છે. શિયાળો છે. ઉનાળો છે એના વિશે તમારી સાથે વાતચીત કરવી છે એટલે કે આ વખતે જે ગરમીની સિઝન આવી હતી. તેમાં આમ તો તમે જાણો છો કે ગરમીના સિઝનમાં મોસ્ટલી જે આપણે કેરીનો રસ કે પછી કેરી ન બધા ઘણા બધા લોકો ઉત્પાદન કરે છે અને ઘણા બધા લોકો આંબા વાળી બધા જે બધા વેપારીઓ બધા રાખે છે એના વિશે હું તમારી સાથે વાતચીત કરવા માંગુ છું કારણ કે જે ગરમીની સિઝન આવે છે તેમાં તો આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ કારણ કે તમને પણ ખબર જ જેટલી ગરમીના સીઝનમાં આપણે જેટલું ફળ ફ્રૂટ ખાશું તેટલું આપણા માટે સારું છે કારણ કે જે જેમ કે જ્યુસ પીવાનું બધું આ શેરીનો રોજ પીવાનો કે પછી અન્ય પ્રકારના એવા જે ફળ હોય છે તે આપણે ખાઈએ તો પછી ગરમીમાં આપણે સારું વિટામિન પણ આપે છે સારું એ પ્રોટીન પણ આપણને પૂરું પાડે છે કારણ કે ઘણા બધા પ્રકારના અ નવા નવા ફ્રૂટ પણ આવે છે જેમ કે ડ્રેગન ફ્રૂટ છે પછી લીચી છે પછી આ પાાડો છે એ ખુબ મોંઘા હોય છે પરંતુ એ આપણા શરીર ને ખુબ આપડ તંદુરસ્ત રાખે છે એટલે ગરમીના સિઝનમાં આવું બધું પ્રકારનું હોય છે અને ગરમીના સિઝનમાં જેમ કેરીનો રસ પીએય તો આપણા માટે ખુબ જાપના ગણાય છે એટલે ઘરેનો રસ પીવો જ જોઈએ તેથી કરીને આપણું સારું એ શરીર બનશે સારું અને જેથી કરીણે આપણે ઘણા બધા પ્રકારના આમ એક્ટિવિટી કરી શકીશું કારણ કે જેટલું ગરમીની સિઝનોણે લીક જશે આપણા શરીરમાં તેટલું આપણા માટે ખુબ સારું કહેવાય છે શું તમારા ગામણા પણ ઘણી બધી પ્રકારની આવી આંબાવાળી કે પછી અ્ય હ કેરીની બધી મોટી મોટી વાડીઓ જોવા મળતી હશે ત્યાં તમે જે તમારી પણ હશે ત્યાં તમને આ વખતે ગરમીના સિઝનમાં કે પછી તમારી જે આ વખતે કેરીનું ત ઉત્પાદન કરેલું તેમ તમને સારું પ્રોફિટ થયું કે પછી લોસ પણ થયું છે ભાઈ
નસ્તા નહ ઉપમા એટલા રાખે તેટલા નીકળે એવું લઈ ગય મને તો આવરે એમ કેજે અલમીનો ને એવું હતું એટલે એક કહી શકાય કે આવર નહી આવે પણ આગલા ના તેલા અરે ખુબ જ સારી હતી અને એક વાર એવું આવે કે આપણે પણ સાચવવું પડે છે એવું બધું હ દના કારણે અંબાળિક હ અંબાળ છે હમ ઘણા પ્રકારની છે વાળી ચીકુ વાળીથી માંડીને એ એ ખુબ જ સારું છે કે કેરી ખાવાની મ કેસર કેરી દસ મને બધાથી વધારે ભાર છે તં કીધું તેમ ગરમીના મોસમમાં મને બધાથી વધારે એજ ગમ બધું ખાવાનું પીવાનું એ રસ પુરી એ બધાથી વધારે વાાવે છે કે મે કોઈ પણ ખા એટલું પેલું લેતો નથી પનીર હોય કે જે હોય તે એમ વધારે બધાથી વધારે મોમોઝ ને આ બધાથી વધારે કે ગરમીના મોસમમાં ખાવાની ખુબજ મજા આવે છે રાત ના ગરમીમાં પણ અમારે ત્યાં ગરમીમાં હમણાં ખુબ જ ખોટ ગઈ હતી અને હા જેમકે બીજી શાકભાજી કરે તેમમ કે વરસાદ વધારે પડલો હતો બપોર હ બપોરે તો હ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે રહ છે
હા ભાઈ એ તો એવું જ છે એટલે કે ખેતીમાં તો આવુ બધું પ્રકારનું આપે જોવા મળી રહ્યું છે કારણ કે અમે પણ ખેતી કરીએ છીએ અને હું તમારી માટે એ સિઝનમાં પ્ર એટલે વાત કરું હતું કે જે તમે જે કીધું કે આપણેે ખેતી કરીએ તો પછી વધારે વસલ પડવાથી આપને નુકસાન થયું તો પછી એની ભરપાઈ કોણ કરી આપશે એમ એટલે કે એવું પણ થાય છે એટલે કે સિઝન પ્રમાણે આપણે ખેતી કરવી જોઈએ કારણ કે આ સિઝનમાં તમે જાણો છો કે અરે ચોમાસા સીઝન ચાલુ થઈ ગઈ છે પરંતુ વચ્ચે ખુબ વરસાદ હતો પરંતુ હવે અથોડું થઈ ગયું છેું પરંતુ વરસાદનું ટીપું પણ નથી પડ્યું કારણ કે આનું કારણ છે એ તમે જે કીધું ગલમી નમ કારણ કે આવું જ છે કારણ કે આ વખતે વરસાદ ખુબ ઓછો છે આમ બધું કેન ન્યુઝમાં જોવા મળી રહ્યું છે. અને એના કારણે ખેડૂતો પણ દરી રહ્યા છે કે આ વખતે ડાંગરનો પાક કરીએ કે નહી કરીએ અરે અમારા ગામડામાં તો ઘણા બધા લોકો વિચારી રહ્યા છે અને ઘણા બધા લોકો એમ તો બહારનું વાવણી રો કરી દીધી છે એટલે જેમને પાણી ની સગવડ હોય સેવા કરી દેશે પરંતુ જે લોકો આ વસ્તુનું પાણી થી જ આઢાર રાખતા હોય તો પછી એ લોકો ક્યાં જાય એમ કારણ કે એ લોકો ના ઘરે કે પછી એ લોકોના આજુબાજુ પાણીની સુવિધા નહિ હોય તો પછી એ લોકો જે આ ડા ડાંગર નો પાક જે રોપે છે તે પછી કેવી રીતે એનો આખી રીતે પાક સારો ઉમે એમ કારણ કે વરસાદ જો બરાબર નહીં પડશે તો પછી એ ડાંગરના પાકમાં ખોટ જવાની છે એમ એટલે હવે સરકારે પણ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ સરકાર એટલે કે જે તમે જાણો છો કે સરકારી બોરા આવે છે તે તે લોકોને યુઝ કરવા માટે જે ઉપયોગ થાય છે એટલે સરકારે આ બધે ખેડૂતોને સહાય આપવી જોઈએ કારણ કે ખેડૂતોને સહાય નહીં આપશે તો પછી આપણા આપણા દેશમાં અનાજ ક્યાંથી આવશે એમ. કારણ કે આ બધી સીઝન પ્રમાણે ખેતીમાં તો નવ તકલીફો આવવાની જ છે. હવે ચોમાસાની સીઝન ચાલી રહી છે એટલે ગરમીની સીઝન તો હવે તો પટી રહી છે પરંતુ હમણા પણ એટલો બધો બફ બસ લાગે છે ઘરે બેસીએ અને વાત જ શું કારણ કે વરસાદ બી પડી ગયો છે પરંતુ હવે એક વીક થઈ ગયું આપડે વરસાદ પડ્યો જ નથી. અને એક આટલી બધી ગરમી લાગી રહી છે કારણ કે આ હવે તો ચોમાસાના સીઝનમાં પણ આપને આટલી બધી ગરમી લાગશે તો પછી ગરમીના સીઝનમાં આગળ જતા શું થશે એમ એટલે આનું મુખ્ય કારણ છે પ્રદુષણ છેલે પ્રદુષણ આપણે કરતા અટકાવવું જોઈએ. કારણ કે જો પ્રદુષણનું પ્રમાણ જો વધી વધશે તો પછી આપણને ઘણ બધી પ્રકારની બીમારીઓ કે પછી અન્ય પ્રકારનું બધું જોવા મળશે. એટલે ભાઈ મારે તો એ જ કેવું છે કે સીઝનમાં સિઝન પ્રમાણે કંઈ ઋટુ ચાલતી નથી. ચોમાસા સિઝન આવી રહી છે એટલે ઘણા બધા લોકો એવું કે વહી સસાને એવું બધું ફરવા જશે શું તમારો કોઈ પ્લાન છે આ વખતે ચોમાસામાં સિઝનમાં આગ બધી હિલ સિઝન ફરવા જવાનું
ચોમાસા ના સિઝન નો પ્લાન શે કે ફરવા જવાનો કે જેમ આ હરિશ્ચંદ્ર ગઢ છે. એ અન્ય એવા સ્થળ છે એને હમણાં પેલી એક મુવી આવી રહી છે ટોક્સી કે અને હમણાં સ્પાઈડરમેન કે અને તે જોવા જવાનું મન છે હમણાં તો
હા ભાઈ તમારી વાત સાચી છે હવે એટલે ફરવા જવાની તો મજા તો આવી જાય છે કારણ કે હવે ચોમાસાની સિઝનમાં આપણે જેટલુ ફરીએ જેટલું આપણું માઇન્ડ ફ્રેશ થાય તેટલો આપણા માટે સારું છે. એટલે ઋતુ પ્રમાણે આપણે ફરવું જોઈએ કારણ કે ગરમી ના સિઝનમાં આપણે જે વોટર પાર્ક છે સ્વિમિંગ પુલ છે. કે પછી આવા મોટા મોટા જે સુરત માં બની ઈમેજિકા એવું બધુ પ્રકારની જે બધા વોટર પાર્કો છે તેમાં ફરવું જોઈએ જેથી કે આપડો જે શરીર પર જે ગરમીના સિઝનમાં ઠંડુ પડી જાય ને એ મજા પણ આવે કારણ કે ગરમીના સિઝનમાં નાવાની. અને તમે જાણો છો કે આપડે ગામડામા દેશી એ બધા તળાવો કે પછી તળાવ માટે નઈ આવું જોઈએ પણ જે નદીઓ હોય ને ખાડીઓ હોય છે તેમ એકદમ શુદ્ધ પાણી આવે છે જેમ કે નહેરોમાં તેના બલેમાં મમ્મે મજા કરીએ છી અને ખુબ કરીએ છે અમે આ વખતે એમ ગેલા હતા ગણપતિ ગરમીની સીઝન પટવા આઈ તી તો તમે દમણ ગએલા હતા સિવિંગ પુલમાં મજા કરી એન્જોય કર્યું. એટલે આવું એન્જોય પણ કરવું જોઈએ કારણ કે સીઝન પ્રમાણે આપણેે એ બધી જે બધી એક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે બાકી તો આપડે તો આમ તો ઘરે સ્ટડી કરવાની છે પરંતુથી ફરવું ખુબ જરૂરી છે. અને ચોમાસા સિઝનમાં તો તમે જે કીધું કે મને પણ એમ તો ફરજાવાનો ખુબ શોખ છે જેમ કે સાપુતારા છે ગોવા છે કે પછી હરિશ્ચંદ્ર ગઢ છે સલાર ફોર્ટ છે એ બધી જગ્યાએ જવું જ જોઈએ કારણ કે ટ્રેકિંગ કરવું ખૂબ જરૂરી છે. તેના કારણે આપણે શરીરમાં પણ સારી ફિટનેસ હશે ને ખુબ આપડા એક શરીરનું આપડું જે હલનચલન થશે તો આપણે પણ એક્ટિવિટી કરવામાં આગળ પ્રોત્સાહિત થશે. એટલે ફરવું ખુબ જરૂરી છે અને ટ્રેકિંગ કરવું ખૂબ જરૂરી છે અને મારે તો તમારે એ વાતચીત કરવી છે કે હમણાં જે શિયાળીની રૂતુ આવશે તો તમને જે શિયાળની ઋતુમાં તમે શવારમાં ઉઠીને દોડો કે પછી યોગા કરો કે પછી અન્ય પ્રકારની કોઈ પણ એવી સંસ્થામાં જેમ કે શાખા બધી હોય છે ત્યાં તમે કોઈ પોતાના શરીર માટે સારું કોઈ માટે કોઈ કેમ્પમાં જોડાવો છો કે પછી તમે સવાર માટે દોળો કે એવું કઈ કરો કે એક્ટિવિટી નથી કરતો તમે
હા હું દોડતો હતો પેલા કે અમે દોડવા દોડી ના જતા હતા. અને તે ખુબ જ સારું લાગેલું કે તેરે અડકાનેમાં ખુબ જ મજબૂત અને કડક હતા પણ હમણાં તો મે ઘેરે જ એટલે મે જીમમાં પણ નથી જતો અને તે એ ખુબ જ ખરાબ છે એટલે મેં જીમ જોઈન્ટ કરા એખા જ મહિનામાં કરે મને પણ જાવાનું બો કંટળાવે કે આવું ચકવાનું ને એવું ભાર ને એવું ખુબ જ પેલું લાગે છે એટલે ઘેરેજ મેં એમ ઓછું ખાઈને મેન્ટેન રાખ્યા કરું એટલે એ એ સારો ની કેવાય કે વધારે બધું ખાવા જોઈએ અને તમે કીધું તેમ હેલ્થ ખુબ સારી રાખવા જોઈએ અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે એવું પ્રકારનું કરવું જોઈએ અને જેના કારણે આપણને શ્વાસ હારું રહે આપણી હેલ્થ સારી રહે અને આપણે આપને યોગા કરવો જોઈએ દોળવું જોઈએ હું કોઈ પણ પેલું કેમ્પમાં જોડાતા અમારે અં ગ્રાઉન્ડ છે બ બધા ગ્રાઉન્ડ છે અને ત્યાં હું દરરોજના રનિંગ કરવા તો જાતો જ હતો પેલા આ હમણાં એકા બે મહિના થઈ ગયા હોય છોયડુંને અને તે ખુબ જરૂરી છે કે આપણે એવા નું કરવું જોઈએ.
હા ભાઈ તમારી વાત સાચી છે એટલે કે આપડે આમ પોતાના શરીર ને સારું અને તંદુરસ્ત બનાવા માટે આવો તો કરવું જ જોઈએ કારણ કે જે શિયાળ ઋતુ આવે છે તેમાં એકદમ સવારમાં એકદમ એટલે સુંદર તની ઠંડી આપણને મજા આવે છે અને ઘણા બધા લોકોને આવી બધી ઠંડીઓમાં સુવાનું ખૂબ ગમે છે. પરંતુ આપડે જે ટાઈમ આપડે જે રીતે સવારમાં વહેલા ઉઠીને આપડે આવી બધી એક્ટિવિટી કરશું. તો પછી આપડા શરીર માં નવા નવા પ્રકારની બધી આપડા હડકાઓ બધા ખુલશે હાડકાઓને એટલે કે હલનચલણ થશે અને તેના કારણે આપણું શરીર મેન્ટેન રહેશે અને જે જેમ બોડી વાળા માણસ હોય તેતો દોડવું જોઈએ યોગા કરવુ જોઈએ કારણ તેમની એ ચરબી પણ ઉતરશે અને સારું એ વેઇટ મેન્ટેન રહેશે. કારણ કે ઘણા બધા લોકો ફિટનેસનું વધારે ધ્યાન નથી આપતાને એ બધું ઋતુ માં ખૂબ બધા એટલે મોડે સુધી સૂયા કરે છે. બાર વાગ્યા ના ઉઠા છે અને મોડા ઊંઘે છે તેવું ની કરવું જોઈએ કારણ કે આપડે યોગ્ય સમયસર સુઈ જવું જોઈએ અને યોગ્ય સમયસર વેલું ઉઠી જવું જો ઈએ. સૂર્યાસ પેલા જે સૂર્ય પહેલા ઊગે છે એના કરતા આપણે પેલા ઉઠી જવુ એ બધા લોકો કેય છે. પરંતુ આપડે મિનિમમ છ વાગે સાડા છ વાગે તે આપડા માટે સારું કેવાય. કારણ કે તમે જાણો છો કે જે આપડા પ્રેમાનંદજી મહારાજ છે તે ભ્રમચાર કર્મચારીઓ આપણે સવારમાં વેલુ ઉઠવુ જોઈએ ચાર વાગે એલાગ એ કતા હતા અને પછ પું કરવું જોઈએ બધું એક્ટિવિટી ખૂબ સારી છે એમ. એટલે કે જે પ્રેમાનંદજી મહારાજ છે તે ખુબ આપણને સારું એવ જ્ઞાન આપે છે અને આપડે એ જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તમને પણ ખબર જ હતી કે જે પ્રેમાનંદજી મહારાજ છે કેટલા સારા આવા ગુરુ છે ને કેટલા બધાને સુધાર્યા છે ને જે વિરાટ કોહલી છે તે પણ તે એમને ખુબ માને છે. શું તમારે એના વિશે વાતચીત કરવી છે તમે પણ જાણતા હશો ને વિરાટ કોહલી પણ એમને ખૂબ માને છે.
હા હા તમારી વાત છે પ્રેમાનંદજી મહારાજ ને એવા કોન્ટેનને એવા જોવા જઈએ. એ વિરાટ કોહલી પોતે એના ગુરુજી હતા. અને પેલા કેચી ધામ જતા થતાતા ગુરુજી તો ન પણ એમને ગુરુજી તેમને કર્યા એ ખુબ જ સારું લાગ્યું અને તે મેં પણ સાંભળ્યું છું. અને મેં પણ વિરાટ કોહલીને પેલો મંત્ર જા આપ એ એ મંગાવવુ છે કે તે વી ત્રીસ રૂપિયા ના આવે ખાલી ત્રીસ રૂપિયા આપણને કરોડ રૂપિયાનું કામ થતું હોય તો આપડણે હું જોવાનું એમ. એટલે દરરોજ ના પેલું એક એક બે હજાર નેવા કરી દેવાના અને તે થી સારું પણ લાગે છે અને પેલું પણ લાગે છે મંદર.
હા ભાઈ તમારી વાત સાચી છે એટલે કે હવે તો બધું થાય જ કરવા છું. એટલે કે એમ આવું ફિટનેસ માટે જે આપણેે વિરાટ કોહલી છે જેમ ફિટનેસ પર ખુબ સારો દાખલા થ ઉડના કારણ કે એમની ફિટનેસ તમે જાણો છો કેટલી સારી છે. આજે પણ મેચ આવવાની છે જેમ કે વન ડે સાડા ત્રણ વાગે ચાલુ થવાની છે એમાં પણ એ રમશે. રોહિત શર્મા ને બધા આવશેમ. એલે એમની ફિટનેસ સારી છે એટલે એ સીઝન પ્રમાણે આપણે બધું કરવું જોઈએ કારણ કે આપણે ચોમાસા ઋતુ સીિયાડટવા ધ છે મોનાને ઋતુ તે પ્રમાણે આપણે ખાવું જોઈએ અને આવી આપણે હેલ્થ રાખવી જોઈએ સારું ભાઈ મળ્યા પાછા.
હ.